હે.
હેલો.
હમ્મ કેમ છે.
હું મજામાં છું તું કેમ છે?
હું પણ મજામાં છું. આજ કોલેજમાં ઊંઘ નું પેટર્ન વિષય પર લેક્ચર હતું. મને ખુબ રાસ પડ્યો.
હા મને પણ સરે ખૂબ સારી રીતે સમજાયું કે ઊંચ આપણે શરીર માટે કેટલી જરૂરી છે.
બિલકુલ તું રોજ કેટલા વાગ્યો સુઈ જાય છે.
સામાન્ય રીતે હું રાતો સાડ દસ થી અગયાર વાગ્યા વચ્ચે સુઈ જાઉં છું. અને સવારે છ છ વાગે ઉઠી જાઉં છું.
વાહ તને તો પૂરી ઊંઘ મળે છે. હું તો બાર વાગ્યા પછી સૂઘું છું અને સવારે ઉઠવામાં ખુબ તકલીફ પડે છે.
દિવસભર થાક લાગતો હશે.
હા. ક્યારેક ક્લાસમાં પણ ઊઘ આવવા લાગે છે.
એ સામાન્ય વાત છે જો શરીરને આરામ મળે તો એકાગ્ર થઈ જાય છે.
સરે કહું હતું કે, એક વિદ્યાર્થી રોજ સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જઈએ.
હા એથી માનસિક સારી રીતે કામ કરે છે, અને યાદશક્તિ પણ વચે છે.
તને ખબર છે, હું રાતે મોબાઈલ જોતા જોતા ઘણી મૂડી સુવુ છું.
આજકાલ ઘણા લોકોની આજ છે અ પર અસર
એટલે, સવારે ઉઠીને મને જ તાજગી નથી લાગતી.
બિલકુલ જો સુ તાં પહેલો અધો કલાક મોબાઈલ બંધ કરી દેવાય, તો ઊંઘ સારી આવે.
તું સૂતા પહેલાં શું કરે છે?
હું સૂતાં પહેલાં, મારા આવતી કાલના કામની તૈયારી કરું છું. થોડી પુસ્તક વાંચું છું, ભગવાનને પ્રાર્થના કરું છું, અને પછી સુઈ જાઉં છું.
ખુબ સારી આદત છે, હું તો સોશિયલ મીડિયાના જોતી રહું છું.
એ આદત ધીરે ધીરે બદલવી જોઈએ.
ઊઘ પૂરી ના થાય તો શરીર પર શું અસર પડે?
થાક લાગે, ચીડચીડાપણ આવે, માથું દુખે, અભ્યાસમાં મન ના લાગે. યાદશક્તિ ઓછી થઈ જાય, અને પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય.
હા, મારી સાથે પણ આવુંજ થાય છે.
જો ઊંદ પૂરી હોય, દિવસભર શરીર હલકું લાગે, કામના કામમાં મન લાગે, અને મૂડ પણ સારું છે.
હમ્મ, શરીર ઇમ અને નોંધી ઊંઘ વિશે પણ જણાવ્યું હતું.
હા નોન રેમમાં શરીર આરામ કરે છે, અને રેમ ઊંધેર દરમિયાન પતના સપના આવે છે, અને માસતી સક્રિય રહે છે.
મને ક્યારેક ખુબ સપના આવે છે.
મને પણ, એ સામાન્ય છે.
તને બપોરમાં ઊંઘવાની આદત છે?
જો ખૂબ થાક હોય તો બીસ ત્રીસ મિનિટ આરામ કરું છું, પણ લાંબી ઉથી નથી લેતી.
હમ્મ, ક્યારેક બે કલાક સુઈ જાઉં છું.
રા અહીં ઊંઘ બગડે.
ઓ, એટલે મને રાતે ઊંઘ નથી આવતી.
હા, શરીરનો એક નિયમિત ઊંઘ નો સમય હોવી જવી જોઈએ
પરીક્ષા ના સમયે તો હું આખી રાત જાગુ છું.
એ સાચી રીત નથી, ઓછી ઊંઘ લેવાથી જે વાંચ્યું હોય, પણ સારી યાદ નથી રહીએ.
એટલે રોજ થોડા થોડા અભ્યાસ કરાવે વધારો સારે.
બિલકુલ
તું સવારે ઊઠીને શું કરે છે?
હું પાણી પીઉ છું થોડી યોગા કરું છું. તૈયાર થઈને નાસ્તા કરું છું અને પછી કોલેજ જાઉં છું.
તારા ચહેરા પર હંમેશા તાજગી દેખાય છે.
ખોરાકનો ઊધ સાથે સંબંધ છે. હા રાતે ખૂબ તેલ વાલું અથવા ભારે ભોજન ન કરવું. હલકું ભોજન કરાવતી ઊંઘ સારી આવે.